હલો. આવે છે અવાજ? હા, હા, બોલો.
બોલો, કેમ છો?
બસ મજામાં. બોલો તમે?
બસ તો, તમે કઈ સાઇડ થી રહ્યો છો એટલે?
શું?
એટલે, આજ આપડે કયા ટોપિક વિશે વાત કરશું?
હા હા. રૂકો. મેં બોલું પેલા એક ટોપિક?
હા.
એક મિનિટ ચાલુ રાખજો. તમને શહેરમાં રહેવું ગમે છે, કે ગામડામાં?
ગામડામાં. કેમ કે ગામડામાં છે ને, આમ એક વસ્તુ છે ઘણી વસ્તુમ તમને અભાવ રહે. કે ઘણી વસ્તુ એવી બને કે તમારે કંઈક લેવા બહાર જવું પડે, અથવા ઘણી વસ્તુ એવી તમને નો મળી રહે. અથવા ઘણી એવું બની રહે, તમારે નાસ્તો કરવો હશે કઇક બહારનું ખાવું છે. આ છે, તે છે. અથવા તો કંઈક એવી વસ્તુ જોતી છે, જે તમને નો મળે. પણ તમને શાંતિ જે ગામડામાં મળે ને, ઈ શાંતિ સિટીમ નો મળે.
હા હા સાચી વાત છે.
પીવાનું, અને રહેવાનું અને સાથે સાથે લોકો જેવા તમે, ગામડામાં જે સારા લોકો મળે અને ખાવા પીવાનું જે ગામડામાં હારું આ મળે, કે એવું શહેરમાં નથી મળતું. એટલે મને રહેવાની પસંદ ગામડામાં આવે.
હા, સાચી વાત છે.
ધંધા માટે શહેરી, શહેરમાં જાવું જરૂરી છે.
હા, એ મતલબ કે એજ્યુકેશનને લઈને અમુક છે, તો એ બધું લઈને જવું પડે.
હા એજ્યુકેશનને લઈને છે, જોબ કરવી છે, અથવા ત કોઈ એવું કામ કરવું હોય છે. ભલે તમે આખો દિવસ, એવું બની રહે કે તમારા શહેર નજીક ગામડું હોય વીસ કિલોમીટરની જ્યાં આસપાસમાં
હા હા.
તો તમે ગામડે રહો, અને સિટીમાં ધંધો કરો અથવા તો જોબ કરો. અથવા એજ્યુકેશ લેવા સીટીમ જાવ. પણ રયો ગામ એટલે છે ને મજા આવે તમને એમ.
સાચી વાત મને પણ એવું છે મને પણ ગામડું જ ગમે ને હાલ જો જોવા જઈ તો પણ અમે ગામડામાં જ રહીએ. ને ગામડામાં કેવુ કે બધા વ્યક્તિગત રીતના આપડે કેવું કે સિટીમાં જઈએ તો કોઈના ઘરે જઈએ ને તો કોઇ ઘરમાં આવવા પણ ના દે કસા કામ થી જવું હોય તો જયારે ગામડામાં તો કોઈક ના અંજાન ના ઘરે પણ ગયા હોય ને તો એ લોકો આવકાર કરશે કે ના વાંધો નહી એ લોકો મહેમાનને અતિથિ તરીકે રાખે પછી પછી જમવાનું કદાચ કોઈના ઘરે ના હોય ઘટી પડ્યું હોય તે લોકો આપવા દે સિટી વાળા તો કે શે કે બહાર ના જાય તો આપડે આપવું એના કરતા રેવાદો એમ
હા
ઈ માટે સારું છે ગામડું જ બેસ્ટ છે ગામડાનું જે હવામાન છે મતલબ કે જે આપડે નેચરમાં રહીને જે કામ કરવાનું તે ત્યાં ગામડામાં જ મજા આવે.
હા ઈ તો છે જ તે ગામડા જેવી મજા સિટી ક્યારેય ના મળે કેમકે ઈ પણ છે કે ઘણી વાર એવુંય થાય કે તમે
મહેમાન તમે મહેમાન ગતિ કરવા જાવ તો તમને સિટીમાં એ પ્રમાણે આવકારો ન મળે ગામડા માં એવું પણ જોવા મળેલું છે કે એ એવન ઓળખતા પણ ન હોય એવા લોકોને પણ કે આવો બેસો જમીન જાજો ધણી વાર એવુ થાય કે
કે એક જન ના ઘરે ખાલી મહેમાન આયા હોય ને પણ આખું ગામ એમના માટે ખુશી મનાવે કે ના ચલો આપડે એમના ઘરે મહેમાન તો એમને મળતા આવીએે ઓળખાણ થાય એ લોકો એ લોકો ના થકી ગામડા લોકોમાં કેવું કે લોકો પાસે સંપર્ક બધા બૌવ હોય. એ લોકો ઠેર ઠેર બધાને જાણતા હોય જ્યાં સીટી લોકો પાસે એટલા બધા સંપર્ક જ ના હોય.
હા.
હમ એટલે બોલો બીજો ટોપિક તમે
અમમ તમે જ કઈ દયો ને.
અઅ જો કદાચ તમારી પાસે સો કરોડ આવી જાય બરાબર તો તમે શું કરો.
સો કરોડ આવી જાય
હ હ શું કરો એમ કંઈક વિચારો ખરા કે કંઈક આવું આવે તો કંઈક કરું એમ
પેલા તો ઈ સો કરોડ નો કાઈક હારી જગ્યાએ ઉપયોગ માં આવે ને એ રીત ના કરું એવું ન કરવું હું મારા શોખ પૂરા કરવા મા ઈ બધી વસ્તુ સાઈડમાં રાખીન એને ઈન્વેસ્ટ કરવું કઈ હારી જગ્યા એ કાઈક એવો બિઝનેસ શરૂ કરુ કે જે પ્રોફિટેબલ બને કે જે સો કરોડ પછી મને પૂરે પૂરો ટાઈમ પછી મારે ક્યારેય એવું નો થાય કે આ સો કરોડ મારા પૂરા થઈ ગયા એવું નો થાય એને હુ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરું એને અથવા તો બિઝનેસમાં ઉપયોગ કરુ અને સારી જગ્યાએ વાપરું અને પછી જયારે પ્રોફિટ જનરેટ ને મારો ત્યાર પછી હું મારા શોખ ઉપર ધ્યાન દેવાનું કે પેલા તો આપડો ગોલ ઈ હોવો જોઈએ કે આપડે એમાંથી પ્રોફિટ કઈ રીતના કમાવો. આ એક સારી જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરવાનું ઈ રીતના એવું વિચારું હુ તો.
સાચી વાત એ એમાં એવું જ છે કારણ કે જો પછી આપડણે સો કરોડ હવે આવ્યા છે હવે મો શોખમાં ઉરાવી દઈએ તો આજે નહી તો કાલે પૂરા જ થવાના છે. પછી એવું થ આપણને થાય કે એના કરતો કઈક કર્યું હોત કસામાં ઇન્વેસ્ટ કર્યા હોત તો એના થકી મતલબ કે આપણને કંઈક ને કંઈક તો મળતું રહેત ને જેમ કરીને હવે કોઈક જમીન લીધી તો જમીનમાં ખેતી પાકે તો ખેતીના પૈસા આવવાના છે આ એક આવક થઈ. બીજું ઇન્વેસ્ટ જો આપડે એવુ જોબમાં મતલબ કે કંપની ખોલવામાં કરીએ અથવા ધંધામાં કરીએ. તો એ ઠંડા માંથી પણ આવે તો એ રીતનું કરે ચાલે કારણ કે સો તો આજે ને તો કાલે તો જવાના જ છે એનું ઇન્વેસ્ટ ક્યાં ને કેવી રીતના એ આપણા હાથમાં છે. મેં કીધું તે બરાબર છે કે આપણેે મોસલ તો પછી એ એ કમાણી માંથી કરી શકીશું.
હા એ એટલે મેઈન ફોકસ તો આપડું એ હોવ જોઈએ કે આપડે આપડું ફ્યુચરમાં કઈ રીતનું થશે કે આગળ કઈ રીતના એનો ઉપયોગ થાશે. કેમ કે તમે જે છે ઈ સ્ત્રોત વાપરવા માણશો તો આ કઈ અખૂટ વસ્તુ નથી કે સુ આકાશ છે તમે ગમે એટલો લ તો એ ખૂટવાનું નથી પવન છે તમે ગમે એટલો લ્યો તો ખૂટવાનું નથી. એ ક અખૂટ નથી આ બધી ખૂટી જાય એવી વસ્તુ છે અને એને આપડે પ્રોફિટ ટેબલ બનાવાની કે જેથી આપણને પ્રોફિટ પ્લસ થાતો જાય નેવું તો આપડે સો ના બસો બનાવીએ શકિએ. આપડે એની ઉપર ધ્યાન રાખવું પડે. બાકી તમે જો આ એમને વેળફવા મળો તો એ કઈ ખૂટતા વાર ના લાગે.
સાચી વાત છે, એ તો છે જ એટલે આપણા પર જ આપે કી અમુક જેમ થાય એમ શોકમાં પૂર્ણ કરી દે અને પછી સો કરો પતી જાય પછી રોજ ના રડે મતલબ કે પછી કે છે કે અમારી પાસે તો કઈ છે જ નહીં. અમને કઈ ભગવાન આપતો જ નથી, આમને ને તેમ પછી કરવા બેસી જાય બધા.
હા, હા.
બરાબર, બોલો પછી તમને ક્યાં ફરવાનું ગમે એમ વધારે?
અ ફરવાનું તો બઉ એટલું તો મને ફરવાનો શોખ છે નહી.
હા, હા.
કેમ કે મારી તો મારી પાસે આમ જનરલ ટાઈમ હોય ને તો હું મારા ટાઈમ ને આમ કેમ મંદિરે જાઉં છું, દસ કરવા જાવ એમાં યુઝ કરો અને બાકી કો સેવા કરવામ માં કે ઇ રીતના મને ઈ વધારે ગમે ફરવા કરતા. જોકે ફરવાનું ગમે છે, એવું નથી ક્યારેક ભાઈ બંધ દોસ્તારો સાથે જઈએ, ફરીએ. એ મજા જ આવે છે. પણ મંદિરે જવું, દર્શન કરવું, શાંતિથી બેહવું, એક બે કલાક શાંતિથી બેહો. મનને શાંત કરો અને જેમ મજા આવે છે ને ઓલા કરતા એ વધારે મજા આવે છે.
સાચી વાત છે, હા મારે એવું જ છે, મારું કામ એવું છે. કે આવું તો જો શનિ રવિમાં ઘરે હોઈએ તો એમાં તો ફૂલ ટાઈમ મતલબ કે સેવામાં કોઈક ને કંઈક ના નાની કઈ કામ હોય જરૂર હોય તો ત્યાં આપીએ. પછી મંદિરમાં જઈને ત્યાંની સફાઈ કરીએ કારણ કે પૂંજારી ના આવ હોય તો આપ પછી સફાઈ, દીવાબત્તી મતલબ કે ત્યાં જઈને કરીએ. પછી એના મતલબ કે સુકુન મળે, ત્યાં પછી અમે બધા છોડ વાવીએ તો એની વાવણી કરીએ ને એ બધું. મને પણ એવા શોખ. ફરવાના હો બો શોખ છે, એમાં પહાડી વિસ્તારોમાં જવાનું વધારે ગમે. કે જ્યાં મસ્ત પહાડો હોય, હરિયાલી હોય ને એવુ બધુ.
હા ની તો છે જ તે કેમ કે અને હું પણ એવું જ કરું છું કે આમ ટાઈમ મળે ને તો એવું સાફ સફાઈ કરવી છે કાંઈ. અને ઝાડવાને હાચવવા, ઈ બધું ધ્યાન આપડે જ રાખવાનું હોય છે. એટલે હું તો ઈ એને સમય આપ્યા જ સમય મળે. એટલે હું જઈને એને સમય આપું, કેમ કે ઈ બધું જાળવણી આપડે જ કરવાની છે. આપડે જે જેટલું જાણવશુ એટલું જ ફાયદામાં છે.
હાં, એજ ને હમણાં તો જો આપણે જોવા જઈએ તો આજે આપણેે બધુ વાતાવરણનુ જોઈએ છે. કે અનિચ્છિત થઈ ગયું છે, તો એ બધા છોડવાના કારણે થઈ ગયું. આપડે જો ઝાડને મતલબ કે મતલબ કે વાવણી કરી હોત, વૃક્ષારોપણ કર્યું હોત, તો વાતાવરણ જે પ્રમાણ ચાલવું જોઈએ ને એ પ્રમાણે જ ચાાલત, આ ઝાડને એવુ એટલે આપડે વરસાદની અત્યારે બહુ ખોટ પડે છે. બધા મતલબ કે ઋતુઓ બધી પાસી જતી જાય છે.
હા, ઈ એના કારણે જ તે થાય છે જો તમે ટાઈમસર એવા વૃક્ષો વાયવા હોત, પહેલેથી. તે તો આ થાતે જ નહી, અત્યાર પણ બધા છે વૃક્ષો કાપ મારા મામા તે ક આઈ થિંક કર્ણાટક ની જ તે વાત છે. જ્યાં આગળ જંગલ કાપવાની વાત છે ને એમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે પાસા.
હા-હા એજ ને વાવવા કરતા તો એ લોકોને કાપવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે.
હા, જો બધી ઇન્ડસ્ટ્રી થઈ જશે તો વૃક્ષો ક્યાં રહેશે.
હા, ને પછી તો મતલબ કે ચોફેરા જ્યાં ફરવા જેવી જગ્યા છે, ત્યાં પણ ફરવા જેવું મન ના થાય. અને આપડે બધું જ મતલબ કે આપડે ગરમી પણ એટલી વેઠવી પડે છે પછી. શિયાળો પણ એટલો વે ઠવો પડેને આવ ચોમાસું પણ આપણને વરસાદ નહીં મળે, એટલે ખેડૂતો માટે બહુ અઘરું પછી.
હા, એ તો છે જ તે ને એટલે તો હું એમ કઉ છું કે જો તમે એક કદાચ વૃક્ષ કાપ્યું હોય તો એની હામે બીજા દસ વાવો. એમ નથી ઘણી વાર એવું થઈ છે આલો કંઈ કે ડેવલપમેન્ટ કરવું છે કે તમે વૃક્ષ નડવાનું છે. ચોક્કસ છે એને કાપવું જ પડે બરાબર. એની સિવાય બીજો કઈ રસ્તો નથી. તો તમે એને કાપી નાખો પણ ડુંગરા છે કે એ જમીન છે. એક્સ્ટ્રા જગ્યા છે તો ત્યાં આગળ એવા વૃક્ષો વાવો. જેથી કરીને છે આગળની જનતા ફાયદો રે. અને એ પ્રમાણે તે હાલા કરે, બાકી તમે બધા કાપે રાખશો ને જો વાવશો નહી. તો પસી ધીમે -ધીમે રુ વૃક્ષો તે ઘટતા જશે ને આ વાતાવરણ છે એ વધતું જાય છે. હાઈપ એના લીધે વધતી જાય છે. કે ઈ જેમ તાપમાન એના કારણે ઉનાળા માં અત્યાર જુઓ તમે. પેલા કરતા બઉ વધારે પડતું જ તે તાપમાન વધે છે. તડકો વધારે લાગે છે, હીટ વધુ આવે છે, એનુ કારણ જ તે આ છે.
હમ્મ, એજને મતલબ એના થકી મતલબ કે એ લોકોને ઉપયોગ કરતા આવડે છે, પણ એ ઉપયોગ ના પછી આપણેે સદ ઉપયોગ કેવી રીતના કેદાન કરવો, એ નહી આવડતું. હાલ ઝાડ કાપીને પણ પછી બધા એનો બેસ્ટ ઉપયોગ કરવો જોઈએ. પણ લાકડા પણ જ્યાં આવે ત્યાં અથવા કોઈ ને વેચી ને બીજા મતલબ કે કરે. સળગાવીડ્યા તે પણ એના અમુક જગ્યાએ કેટલો ઉપયોગ થાય છે લાકડાનો પણ. તો એના બેસ્ટ ઉપયોગ નહી કરતા એ લોકો.
ના એ બેસ્ટ ઉપયોગ કરતા નથી કઈ અને ક ઘણી ઘણા વૃક્ષો તો એવા છે કે ભાઈ તો ઔષધિ માય કામ આવે છે તો ઈ લોકો એમના વેડફી નાખે છે એને. તો પછી જો કાપી જ નાખો છો તેનો ઔષધિ ઉપયોગ કરો.
હા હા એજ ને, સાચી વાત છે. બોલો તો પછી બીજો ટોપિક તમે.
બીજો ટોપિક આ તમને આમ કેહેવાય કે દરિયા કિનારે કે નદી કાંઠે વધારે એમ ફરવાની મજા આવે કે પછી પર્વત વિસ્તારમાં એમ.
અ એટલે પર્વત વિસ્તારમાં તો આવે છે પણ મને બધા સમુદ્ર અને નદી ને મતલબ તેવું જગ્યાએ ગમે, ત્યાં કેવું કે મન શાંત કરીને બેઠા હોય ને મસ્ત પછી ત્યાંથી સૂર્ય જયારે આથમે છે તો ત્યારે જેનો પ્રકાશ હોય છે જે શીતળતા આપે છે એને જોવાનો નજારો એ બહુ જ ગમે ભલે ને એટલો બધો શોર શરાબો હોય. પણ જે પાન ના સમુદ્ર ના જે અવાજ સાંભળીને જે શાંતિ મલે છે ને. એ બહ મસ્ત મલે મને, મને વધારે એ ગમે.
હમ્મ મારું પણ એમ જ છે કે મને દરિયા કિનારે વધારે ગમે. જોકે પર્વતમાં ગમે આમ પર્વતમાં તમે જોઓ તો આમ થાકી જવાય. કે મજા ન આવે ઘણી વાર તમે થકાન અનુભવ કરો. દરિયા કિનારે શાંતિથી બેસી હકો મનને શાંત શાંતિ મળે. ઘણી વાર તમે કલાક બે કલાક આમના આમ કાઢી નાખો ને તોય તમને કઈ વાંધો ન આવે મજા ના આવે. અને એક લાખ એમ કેવાય ને એક લાખ બેઠા બેઠા ટાઈમ જાય મજા આવે તમને.
હા ત્યાં મતલબ કે આપણને મોબાઈલ હા મોબાઈલ કેવું ના મળે ને તો પણ આપણને એટલું શાંતિ લાગે કે ના અહિયાં જ બેસી રહીએ. ઉલતું આ બધી મોહ છે ત્યાં થોડુંક વાર બેસે ને તો બહુ સારું લાગે એમ.
હા એમ. હા એટલે એ તો છે, કે આપડે દરિયા કિનારે કે નદી કિનારે બેસીએ શાંતિથી ઘણી વાર આપડે ટાઈમ કાઢીને તો જવું જ જોઈએ. આપડું મન શાંત થાય એમ. ડુંગરામાં એટલી એટલી મજા ન આવે જેટલી દરિયા કિનારે અથવા તો નદી શાંતિથી બેસવા જે આવે છે ને ઈ.
ને આપડે ડુંગર ચઢતા ચઢતા ઠાકી ગયા હવે ઠાક્યા હવે ત્યાં જઈને આપણે કલાક બે કલાક કર્યા નથી અને પછી કદાચ આપડે ઘરે આવવાનો સમય થઇ જાય તો આપણેે જે ચર્યા છે જે મહેનત થઈ